જય શ્રી કૃષ્ણ યાર.
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. બસ મજામાં છું, તું કેમ છે?
હું પણ મજામાં, આજે વિચાર આવ્યું કે તહેવારો વિશે વાત કરીશું કે આપણે?
બઉ અ જ સરસ વિષય છે ભાઈ. તહેવારનો તો દરેક ના જીવનમાં ખુશી લઈને આવે છે. જયારે પણ કોઈ તહેવાર આવ વે ને તો આપણા જોઈએ તો એ બાળક હોય કે મોટા વ્યક્ત તી હોય કે બુઢા વ્યક્ત તી હોય એ તહેવાર થી ખૂબ જ પ્રસન્ન થઈ જાય.
હા, સાચી વાત તને તહેવાર કેમ ગમે છે?
મને સૌથી વધુ એ ગમે છે કે આખો પરિવાર એક સાથે ભેગો થાય છે અ બધા જ લોકો ખુશ રહે છે
હા આજકાલે તો બધા પોતાના કામમાં વ્યસ્ત હોય છે તહેવારના દિવસે જ બધા સાથે સમય પ્રસાર કરી શકે છે
બિલકુલ બિલકુલ અને તહેવારો માં ખાસ વાનગીઓ પણ બને છે ને આપડે નવું નવું વાનગીયો ખાવા અને ચખવા મળે છે એનાથી જો આપણા દિલ અને મન
હા મીઠાઈ નાસ્તા અને અલગ અલગ પ્રકાર નું ભોજન ન ખાવાથી પણ મજા આવે છે
બાળકો માટે તો તહેવાર એટલે નવી વસ્તુઓ રમતો અને મોજ મસ્ત તી અને એના કરતા સૌથી અ મોટી બાળકો માટે શું ખુશી છે તને ખબર છે કે
મોટા બાળકો માટે તો કોઈ ખુશી ખબર એટલે નવા કપડાં પહેરવો છે એ સૌથી ખુશી ની ખબર વાર હોય છે તે લોકો માટે પરંતુ ખુશી કરતા તહેવાર આવે છે એના તહેવાર આવે છે એનો એ લોકોને ટેન્શન થઈ ગયા છે એ ઘરની સાફ સફાઈ, એવી બધી બાકી છે કેવું કેવી રીતે થઈ છે તહેવાર આવી ગયા નજીક આવી યા છે.
હા સફાઈ કરવાથી ઘર પણ સુંદર લાગે છે અને સકારાત્મક
તને શું લાગે તહેવારનું સ્ થી મોટું મહત્વ શું છે?
મારા મતે લોકો વચ્ચે વચ્ચે પ્રેમ, એકતા, અને ભાઈચારાની ભાવના વધે છે.
હું પણ એજ માનું છ. કે પણ લોકો વર્ષો પછી પણ તહેવારના સમય મળવા આવે છે.
હા હા, સગા સંબંધીઓ સાથે મળીને જૂનો યાદો તાજો થાય છે, જયારે આપણે આપણા પોતા સગા સંબંધીઓથી મળે ત્યારે આપ હા હા. મળે તો રમવામાં બહુ મજા આવે, એટલા એનો મોટો ફાયદો એ પણ છે કે, આપણા લોકોને અ બધા સગા સંબંધઓ મળવા મળે છે અને મળીને, આપડણે મીઠાાઈયા ખાય છે, રમે ફટાકડા ફોડે છે જે દિવાળમાં, અને બ બીજા બીજા તહેવાર માં મળીને આ તહેવાર નો આનંદ ઉઠાવે છે.
આજકાલ સોશિયલ મીડિયા પણ લોકો શુભેચ્છાઓ મોકલે છે. પણ યુબર મળવાની મજા અલગ જ હોય છે.
એકદમ સાચું સામે સામે મળીને વાત કરવી, અને સમય પસાર કરવો. વધારે આનંદ આપે છે.
તહેવારોમાં બાળકોને પણ આનંદ સંસ્કાર અને પરંપરાઓ, વિશે શીખવું જોઈએ. જોઈએ.
હા નહી તો નવી પેઢીને. આપણા તહેવારોનું મહત્વ સમજાશે નહી.
તું ક્યારે મિત્રો સાથે તહેવાર ઉજવે છે?
હા હા, ઘડી વખતે મિત્રો સાથે તહેવાર ઉજવું છું બધા સાથે ફોટો પાડવા. અ પછી રમતો રમવી અને ભોજન કરવું, બહુ જ મજા આવે છે એ તો તહેવાર ન ખાસિયત છે ને મોટા ભાઈ.
મને અમારા બચપનની ટાઈમ યાદ આવી ગયા મકરસક્રાિ ના તહેવાર માં હમ અમે બધા મિત્રો એક સાથે ભેગા થઈને એક જ ટેરસ ઉપરથી, પતંગો ઉડાવતા હતા કેટલીક મજા આવતી હતી તે તે ટાઈમ નો દિવસ કેટલો ખૂબ આનંદ આજકાલના લોકોને તો મોબાઈલ પરથી, ટાઈમ જ નહી મળે તે લોકો એ કોઈ વાર એક સાથે ભેગા થઈને ઉજવણી કરતા જ નથી. હમ.
અમારી કોલેજમાં પણ તહેવાર વખતે નાના કાર્યક્રમો થાય છે. જેનાથી અમે બધા બાળકો સાથે મળીને તે તહેવારને, બરાબરથી ઉજવે છે, તહેવારો તો મજા આવે જ મોટા ભાઈ પણ જયારે આપણે તહેવારોના તૈયારી કરે ને, એમાં તો બહ બધા મજા આવે.
હ વા આવા કાર્યક્રમોથી બધા વિદ્યાર્થીઓ એકબીજાને સંસ્કૃત વિશે જાણે છે એકબીજા ના લોકો ના સંસ્કારો જાણે છે એકબીજાના લોકો ના ધર્મ રીતે જાણે છે. કેટલાક લોકોને કેટલીક જાણકારી મળે છે.
હા અને આ બધામાં સૌથી મોટું વાત શું છે ખબર છે કે? આપણા લોકોના મિત્રતા પણ વધે છે.
હા, મને લાગે છે કે દરેક તહેવારમાં આપણને કંઈક ને કંઈક સારો સંદેશ આપે છે.
સાચી વાત, જો આપડે દિવાળીમાં જોઈએ. અ તો દિવાળીમાં અ બધા લોકો મળીને એક બીજાના કે પોતાના ઘરના જે દરવાજા હોય એના ઉપર અ દીપ જલાવે છે, એ દીપ એનો ઉપકાર છે એ શાંત થી અ મળે. અને અ પોતાના ઘરમાં અ હંમેશા જે લાઈટ છે ને જલતું રહે અને પછી આપણે જોઈએ ઈદ, તો ઈદમાં જો કે હિન્દુ અને મુસ્લિમ એ બધા એ એ જ જોઈએ તો મુસ્લિમ લોકો ના તહેવાર છે. પણ એ હિન્દુ મુસ્લિમ બધા લોકો મળીને એ તહેવાર બનાવે છે એટલે આપણને એકતા નો સ્વભાવ શીખાવે છે.
સાચી વાત કોઈ તહેવાર પ્રેમ શીખવે છે. કોઈ દયા શીખવે છે કોઈ એકતા શીખવે છે. તો કોઈ તહેવાર એકબીજા પ્રત્ય પોતપોતાનું સ્વભાવને, ઓળખ આપે છે.
કેટલાક લોકો તો એવા પણ હોય છે કે તહેવારો પર જે લોકો જરૂરતમંદ હોય છે ને. એ લોકો ના મદદ પણ કરે છે.
હ હા કપડા ખાવાનું કે અન્ય વસ્તુઓને દાન કરવું ખુબ સાચી બાબત છે, લોકો આજના લોકો તો દાન પુન્ય કરવાનો માન્યતા નથી પણ અમારા સમયમાં આપણે કેટલાક લોકો કેટલાક લોકોને દાન પુન કરી, એ લોકો ન તહેવાર સખળ થાય એવું પ્રયત્ન કરતા હતા.
સાચું, તહેવારની ખુશી બધાને સાચી વહેંચવી જ જોઈએ.
ને પણ ઉજવણી કરે છે.
હા, ઓછો કચરો કરવો. અવાજનું પ્રદુષણ ટાળવું અને સ્વચ્છતા રાખવી, ખૂબ જ જરૂરી છે.
મને લાગે છે કે આનંદ કરવો જોઈએ પણ જવાબદારી સાથે.
એકદમ એકદમ બીચાને તકલીફ ના પડવું જોઈએ. અને પણ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણા તહેવાર આપણે ખુશી માટે મનાવે છે, એમ નથી કે કોઈને બીજાને તકલીફ આપી દે.
દરમિયાન લોકોને મુસાફરી કરવાનું પણ ઘણા લોકોને ગમે છે. એટલે કે ઘણા લોકોને એક બી એક એક જગ્યા બીજા જગ્યા એટલે કે એક ઘરથી બીજા ઘરે બીજા ઘર એટલે પોતે ના ઘરે. કેમ ક્યા પોતાના મિત્ર ના ઘરે તહેવાર મનાવવા જવાનું ખુબ ગમે છે. મુસાફરી કરવા લોકોને બહુ ગમે છે.
હા પણ ભીડ વધારે હોય એટલે પહેલાથી તૈયારી કરવી પડે.
સાચું અને સુરક્ષા પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ એ સુરક્ષા આપડી પહેલી જ અ તો પહેલી નિર્ તૃક્ષા આપની પ પહેલી જ પ્રાયોરિટી હોવીું જોઈએ, અને પછી આજકાલ લોકો પોતપ પોતાના, ગાડી થી જાય જવાનું પ્રયત્ન કરે છે ટ્રેન થી જવાના લોકોને ત્રાસ આવે છે.
હા તેજ માટે આપણ લોકોને. અ જે નાના બાળકો અને વડીલો હોય છે તે લોકોનું ધ્યાન રાખવું ખુબ જ જ જરૂરી છે
તહેવારમાં સંગીત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ વાતાવરણને આનંદ ગયો મનાવે છે
હા એટલે લોકોની અ પ્રતિભા પણ બહાર આવે છે
કે તહેવાર માત્ર એક દિવસ નો નથી પરંતુ ખુશીઓ વેચવાનો અવસર છે
બિલકુલ લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો પણ અસર છે
તહેવારો આપણને હસવાનું મળવાનું અને સાથે રહેવાનું શીખવે છે પરંતુ જ્યારે તહેવાર પરંતુ જય્યારે તહેવાર ખતમ થઈ જાય અને લોકો પોત પોતાના ઘરે જાય છે ત્યાં સમય બહ રડવાનું પણ આવે છે કારણ કે લોકો એકબીજાને લોકોને એકબીજા લોકોની આદત થઈ ગઈ હતી એટલે હવે જવાનો ટાઈમ આવ્યો ત્યારે લોકોને એ કરવાથી લોકો એ કરવા માટે સફલ તૈયાર નથી
હા અને જીવનમાં કામની સાથે આનંદ નું પણ મહત્વ છે એ યાદ આપણને અપાવે છે
હમ આજે જીવનમાં કામની સાથે આનંદ નું પણ મહત્વ એ યાદ અપાવે છે એ તમે કીધું બહ સારું કીધું કારણ કે આનંદ એટલે લો પરિવાર સાથેનો પરિવાર સાથે જે સમય આપણે ભેગા થઈને જે સમય આપણેે એકઠ્ઠા કરીને જે સમય લોકો સાથે કર્યો તે આપણને બહુ આનંદ આપે છે અને તે બીજા એકબીજાને પોત પોોતાને યાદ પણ આપે છે
હા બહ સારી વાત કીધી તમે કારણ કે તહેવારોમાં આપડે અ અ જે કામ હોય એનાથી પણ છુટ્ટી મળે છે અ જો છુટ્ટી ન હોય તો આપડે અ પરિવારમાં પણ થોડો અ મળવાની સમય ન હો પણ તહેવાર માં બધા લોકોને છુટ્ટી હોય તો એક સાથે મળીને ખુબ આનંદ અને મજા કરે છ છે.
આજે તહેવારો વિશે વાત કરીને ઘણું સારું લાગ્યું.
મને પણ ખુબ જ સારું લાગ્યું, ભાઈ આ ખુબ જ સરસ ચર્ચા થઈ ગઈ આપણા વિશે.
ચાલ અવે પછી બીજા કોઈ રસપ્રસાદ વિશે પર વાત કરીશું કલાક પ છી કે કલ બીજા દિવસે
ચાલ તારું બઉ બઉ ધન્યવાદ પછી મળીએ આવજો.
જો જે શ્રી ક્રિષ્ણ ફરી વાત કરીએ
જે શ્રી ક્રિષ્ણ.